બોલો કેમ છો?
મજામાં, તમે કેમ છો?
બસ મજામાં, તમે કેમ છો?
બસ અમબી મજામાં, શું કરો? મજામાં બીજું, બધા સુું કરે ઘરે?
બસ બધા મજામાં, અમે હમણાં જ ફરીને આયા
એવું ક્યાં ગયા હતા?
અમે અહિયાં અંબાજી, પાવાગઢ બધે ધાર્મિક સ્થળો એ ગયા
ઓહો એવુ. હમ્મ બ્લાગિંગ વ્લાગિંગ કરી કે નહી તમને તો બહુ શોખ છે ને?
હા છે ને કર્યું તું મે તો
અચ્છા હમ્મ. શુ આ બરોબર મજા આવી હશે તો તો
હમ્મ, બહુ મજા આવી ગઈ તી હા.
હમ્મ મતલબ આજકાલ જેમ કે પ્રવાસ કરવો લોકો માટે આમ બહુ લોકપ્રિય બની ગયો છે કેમ શું કહે જોડે જોડે ટ્રાવેલ બ્લોગિંગ કરવું બી સારું થઈ ગયું નહી આમ. તમને શું લાગ ગે છે તેથી મોટું કારણ શું છે?
મને બી લાગે એટલે કે સૌથી મોટું કારણ ડિજિટલ જે આજ તો આપડે જોઈએ તો લગભગ આપને ઈન્ટરનેટ ની સુવિધા અને સોશિયલ મીડિયા છે. આમ તેથી અ ખૂબ વહેંચવા અચ્છા.
સાચી વાત છે. પહેલા લોકો પ્રવાસમાં ફોટા અને આલ્બમ બનાવતા હતા. અને હવે તો લોકો ફોટા અને વિડીયો તર જ અપલોડ તો કરી કરી દે સોશિયલ મીડિયા પર.
એ છે.